નમસ્ત ભાઈ નમસ્કાર જય શ્રી કૃષ્ણ ભૈલા જય શ્રી કૃષ્ણ
કેમ છો
ભયલા મજામાં
બસ ચાલતું છે થોડોક વરસાદ છે થોડોક તાપ છે થોડુંક બધું છે
અરે તમે શું ક્યા અરે એટલે શું નોમ આવ્યું હતું તમે જરાક ફરવા ગીયા તા
હા ફરવા ગેલા હતા આપડે આટલે મહારાષ્ટ્રમાં થોડોક પુણે છે આપડે લોહાગઢ ફોર્ટ તમને ખબર
બરોબર બરોબર
હા સરસ છે એમાં એ ત્યાં તમે જાઓ એટલે વરસાદમાં જા તો એટલું હારું પ્લેસ છે ને તમે પૂછો ના પછી આપડે એટલે બે ત્રણ ટ્રેક હા હમણાં પછી બે ત્રણ ટ્રોપ ટ્રેક છે આપડે કરીબ ક અને પછી આજે હમણાં અમને એન કે એ કે આપણા નેક્સ્ટ ટ્રેક કલ્સુ બાય કરીને છે રાત્રે આપણે ટ્રેકિંગ શરૂ કરીએ એટલે હવારમાં જે આપે સનરાઈઝ થાય ને તે જોવાનું તે જે ફીલ છે ને ભાઈ તમે પૂછો ના
બરોબર તમે સૂર્યોદય જોવા માટે જાઓ
હા એ એટલે બઉ બધા એમ લોકો ફોલો કરેને તમે જાઓ તમે બેઓ ને તમે એમ કો ભાઈ હું તમે એમ મને તો આ કેતા કેતા મને ગુઝબમ આવે કે ભાઈ એટલું સુંદર જગ્યા છે ને હા તમને ચાલવા પડે ચાર થી પાંચ કલાક એમ તમને ટ્રે પણ ભાઈ વસ્તુ જે છે ને તમે ચાર પાંચ કલાક ત્યાં જઈને બેહોને તમને બે કલા લાક નહી તમે એમ કેવાય આખો દિવસ આટ
હા એટલે બેસીને જ મજા આવે ચાલ હિતેશભાઈ તમારું ફરવાનું તો આપણે બીજા કઈ ક્યારેક વાત કરીશું આજે આપડે એવો વિષ લાવ્યો છું ને કે તમને ખૂબ જ એટલે આનંદ આવી જશે આના ઉપર વાત કરીને
ઓકે ઓકે મને કેવું મને બી જાણવાનું છે
તમારી તમારી કાલ્પનિ તમારી કાલ્પનિક દ્રષ્ટિમાં બી એવુ એટલે વિષય ના હશે કે તમે જો એટલું મહત્વપૂર્ણ વિષય હું કેવા જાઉં છું હમણાં
કવો નહી કવો નહી મને જાણવાનું છે કયું ટોપિક પર
જો આજે હું લાવ્યો છું સમય સમય આપલા માટે કેટલો એટલે લાભકારી છે અને એને કેટલો નુકસાનદાયક છે
હા એ તો છે ભાઈ તમે જે ટોપ આ ટોપિક આનંદ આવે અને મજા ભી આવે આ ટોપિક કેમ કે બી સિરિયસ ટોપિક ભી છે ને મજા બી આવે એવું ટોપિક છે
નહી નહી કેમ કે છે ને સમયેને તમને હું કેશું કે જે તમને જો સમય ની કિંમત હોય તો સમય તમારી કિંમત કરશે જીવનમાં તમે જેટલા બી એટલે આગળ વધશો અને જેટલા બી તમે કાર્ય કરશો એના માટે એક સમય જેવો એવો પ્રતિષ્ઠાને એવો બલવાન એ છે તાકાત છે જેનાથી તમે કોઈ બી મુકામ હાસિલ કરી શકો છો
એ તો છે તમારી વાત હાચી છે કેમકે સમય નહી હોય તો લોકો એટલે એ જ કે ભાઈ પેહા બહુ ઇમ્પોર્ટન્ટ છે પેહા ની વાત પછી કરજો તમારા પાસેસમય હોવો જોઈએ પણ મારા હિસાબથી તે છે ને આપણેે એજ કે કે સમય ને ધ્યાન રાખવાનું બહુ જરૂરી છે કેમ કે તમને એક્ઝામ્પલ આપું અમે રિસેન્ટમાં અમે રિસેન્ટમાં અમે તમે પેલા કહીહું તમે પછી કહી દો અમે રિસેન્ટમાં અમે બધો સર એ લોકો ગેલા હતા ટ્રેન આપણે જમ્મુ કે દાદર ગેલા હતા દાદર દાદર થી આપણી ટ્રેન હતી બાર વાગે ની ને અમે એટલે બરાબર કેલ્ક્યુલેશન નથી કર્યું અને આપણે દસ મિનિટથી ટ્રેન ચૂઈકી ગયા ટ્રેન ચુઈકા અને પછી બેક અલગમે સ્ટેશન પર બ બહીને એમ
બેસી બેસી જ ગયા નહી નહી કેમ કે તમને હું કેવું છું કે જે સમય છે ને એ ખુબ જ બલવાન છે કેમ કે હું જયારે ભણતો હતો ને અને હુંઆજ સુધી હ કમાવા જાવ છું તો એટલો જરૂરી છે ને હું ત્યાર સુધી આ એટલે ભણી ગયો હતો ને હું જીવનમાં કઈ કરી ગયો હતો ને તે દિવસે તો મને ખુબ જ લાભ આવતો હતો પણ હું છે ને ખુબ જ એટલે એ કર્યું એને ખુબ જ કે એ જવા દીધું ને આજે આજે હું છે ને એની માટે ખુબ જ હા હું સમય ને એટલો મહત્વ સમય ને એટલો મહત્વ ની આ હું સમય ને એટલો મહવ મહત્વ નથી આપ્યું પણ હુંતે તેનામાટે એટલો રિગ્રેટ છું મારા દિલ પર ઠેસ પહોંચે છે જેના માટે હું જે કરવાનો હતો જિંદગીમાં હું એ કરી શક્યો નથી
એ તો છે કેમ કે ભાઈ જો ટાઈમ એકવાર નીકળી જાય ને તો જ બધાને ખબર પડે કે ભાઈ એવું કરવાનું હતું ને એવું એવું થાય તો આપણે હારું હતું ને પતી પછી એક વાર ટાઈમ નીકળી જાય ને તો બધા લોકો એમ કેય રિગ્રેટ કરે બો એમ એ થાય કે ભાઈપર જો એજ છે જિંદગી જિંદગી માં પછી તમે એકવાર નીકળે ને તો પછી તમને ખબર પડે એકવાર મારા હાથે બી એવું જ થું મારો ફોન જે જેબથી મારો ગીરી ગયો હતો એટલે હા પડી ગયો હતો એટલે હું થયો હતો એ ટાઈમ પર આપણે મારે જવાનું હતું કશે ને મારા પાસે ગાડી હતી આપણે સ્પોર્ટ બાઈક હતી
બરોબર બરોબર
ના બે વાગે ને એકદમ અર્જન્ટ કામ હતું તો અરજન્ટ તો એટલે હુ હતું કે દોસ્તાર સાથે બધું બેહવા માટે એટલે નાઈટ આઉટ કર્યા હતા પછી ઘરમાં જતો હતો મેં તો બે વાયગા હતા તો આપણે એ ટાઈમે મે એટલું ફાસ્ટ થે એટલુ એ કરવા માટે એટલે મારે હુ હતું કે ભાઈ પાંચ દસ મિનિટમાં કેવી રીતે ઘરે પહોંચવાનો તમે પંદર કે વીસ વીસ કિલોમીટર દૂર હતો મારા ઘરથી ને મારે એવું હતું કે ભાઈ પાંચ દસ મિનિટ પહેલા પહોંચી જવું એના લીધે મારો જે આઈફોન હતો આપડે આઈફોન ફિફ્ટન જે નવો આવેલો હતો તે મારો જે પડી ગયો પછી બે વાગે તમને કેવું એટલે બે વાગે એક આપણે જે ફોન ગઈ પડ્યો ને મારે ખબર પડ્યો ક્યારે ખબર તમને ઘરે જ જઈને ઘરે એટલે ગયો ત્યારે ખબર પડ્યો મારો ફોન પડ્યો ને પછી મે પછી સ ગયો એટલે બે વાગે બી એટલે કોઈ ફોન ઉચકીને મારો લઈ ગયોય તો વાત પછી ને પછી જાય એટલે ટાઈમ તમે ટાઈમ નો એટલે યુઝ કરો મારા હિસાબથી તમારા ભાઈ મારા ભાઈ આખી નાઈટ હતી ઘર જવા માટે પણ મેં રાત્રે આખું હ ટ હતું આપને ટાઈમ નો ઇમ્પોર્ટન્ટ આપવું જરૂરી છે પણ ટાઈમ નો યુઝ ભિ એટલું ઇમ્પોર્ટન છે ને તમારા પર એટલું ચોવીસ કલાક છે તમે એમ કહ કે ભાઈ આઠ કલાકમાં તમે હોઈ બી લો અને જોબ વર્ક બી કરી લો એની ચાલે ને તમારું ચોવીસ કલાક કેમ છે તમને યુઝ કરવાનું છે આખું દિવસ તમને યુઝ કરવાનું છે ને આખું દિવસ
આખું દિવસ રહેવું જોય એકદમ એકદમ બરાબર કેય છે જો સમય ને ને હું એક તો ખુબ જ રિસ્પેક્ટ કરું છું ખુબ જ આભાર કરું છું પણ છે ને જે સમય જેને છે મારી સાથે જે કર્યું છે એ બી એવું તમારે જેવું છે પણ હું છે ને ફોન તમ મારું તો ઠીક છે ઠીક છે એ તને જો તમે સમયની એટલે કિંમત નથી કર્યા તો તમને કેટલો એ થઈ ગયો હું હું આજે તમે જોશો દેશના એટલા બધા ગરીબ લોકો છે એ એટલો એમનો સમય બગાડ રહ્યા છે એ કોઈ કોઈ લોકો એવા છે જે ક્યાંક ક્યાંક જઈને ચોરી કરે છે નાના નાના છોક રાઓને ક્યાં ક્યાંક લોકો અહિયાં જૂતા ચપ્પલ ચોરી કરે છે એનાથી એમ લોકોને એટલો બધો નુકસાન થાય છે કે જે લોકો પકડાય જાય છે પછી એ લોકોને સમય ન બહ એટલે એ ત્રાસ થાય છે તો એમને હું કેશું કે જે જે લોકો બી ત્રાસ માટે એ કઈ કઈ કર્યા રહ્યા છે એમને ખૂબ જ એટલે મુશ્કેલ થવાની છે આગળની સમય આગળની કાલમાં તો એ લોકો જે જયારે બી જય્યારે બી એ સમયમાં તમે કેહેશો કે એ એ લોકોએ ચોરી ના કરી હતી જે ભણી લીધું હતું તો એમને જીવનનો એટલો કલ્યાણ થઈ ગયો હતો કે એમની કંઈ કલ્પના નહીં કરી શકીએ છે છે કેમ કે ઘણા આઈએએસ આઈ પીએસ લોકો બી એટલા મોટા મોટા પદો પર રહીને એ સમય માટે એટલો બલવાન રહે છે તમે ખબર હશે કે મુકેશભાઈ અંબાની ધીરુભાઈ અંબાણી એ લોકો એક એક મિનિટ પણ એ લોકોનું બિગાડતા નથી કેમ કેમ કે છે ને એના માટે એમની પાસે પૈસા એટલા માટે છે કેમ કે એ લોકો સમયને ખુબ જ એટલે તાકત આપે છે અને ખૂબ જ એટલો બલવાન રાખે છે કે આપણને એનું કોઈ હિસાબ નથી જો આપણેે કોઈ હિસાબ માંગીએ તો આપણે જો સમયનો હિસાબ માંગીએ તો એનો કંઈ હિસાબ મળી શકે નહીં કેમકે સમયે ના તો કોઈને દેખાય નહી તો કોઈ એને છૂઈ શકે આટલો બધો એટલે એમનો જે જે સમસ્યા છે એ એક સમય જ એક કારણ છે જેનાથી આપણને ખૂબ જ એટલે તકલીફ ને મુશ્કેલીમાં પાડી શકીએ છીએ
એ તો છે તો વાત તમારી સાચી ને કેમ કે ટાઈમ ન ઇપોર્ટન્સ આપવ જરૂરી છે અને આજના ટાઈમ પર તમે જો જે આપણેે જેન જી છોકરાઓ છે એ તમે પૂછો કે આજના દિવસ શું કર્યા ચાર કલાક મોબાઈલ ચલાવ્યો આજ ચાર કલાક ફરી ના આવ્યા ચાર કલાકે એટલે આજના ટાઈમ પર લોકો
આ બધું આ બધું લોકોને એટલે જવા દેવું જોઈએ પણ એ લોકો ટાઈમ બરબાદ કરી રહ્યા છે
હા એ ટાઈલો કેવું ટાઈમ ને યુઝ કરતા છે પણ કેવી રીતે એ વસ્તુ એ લોકોને ફ્યુચરમાં કામ નથી આવવાનું છે
છે આજની જનરેશન માટે ને આજનું જે યુગ છે એના માટે
એવું કઈ કામ કરો કે એવું કઈ તમે કરો તમારો ટાઈમ યુઝ કરો જેનાથી તમારો ફ્યુચરમાં તમને કઈ કામ આવવાનું કઈ તમારું ફ્યુચર સેક્યોર થાવાનું એ બધું રીલ જવા લાવવા નથી તમે જે કોન્ટેન્ટ ક્રિએટર હોય તો એક વખત ચાલે કે તમે જો ઘરમાં એટલે તમારું કોઈ ફ્યુચર નથી હોય તમે તમને પોતે
તો બી લોકો એકબીજા ઉપર ટાઈમ વેસ્ટ જ કર્યા કરે એમનું શું
એ તો પછી પછી આપ આપથી કઈ ન કેવા આપડે થી એજ છે કે આપણને કેવી રીતે ટાઈમ સેકર થવાનું કેમ કે પછી લોકો તો હું હા હાંજે ઘર એટલે હવારમાં હુ કરે જીમ જાય જીમ જવાનું હારું પણ જીમ જાય ને પછી આવીને પછી પછી ખાયને સોય હુઇ જાય એટલે હવા હા હુઇ જાયને મોબાઈલ ચલાવે હાંજે પછી ટંકી ટેરેસ પર જાય
તમે કેવ છો એ તો બરોબર છે કેમ કે લોકો છે ને મોબાઈલ વોબાઈલ વપરાશ મોબાઈલ વપરાશ કરીને છે ને સમયને એટલો બરબાદ કરી રહ્યા છે કે એનું કોઈ હિસાબ નથી જો તમને કહેશું અમારી ત્યાં રોહિતભાઈ ઠેકડા કે કેકડા રહે છે એ લોકો એ શું કરે છે કે જે મોબાઈલનો વપ વપરાશ માટે છે ને એ એટલો મગન થઈ ગયો છે એને એના ખાતામાં એક રૂપિયા નથી છોડ્યા જો છે ને એ એનો સમય ન વાત કરું છું હું એની સમય ને એની દુર્ઘટનાની વાત કરું છું કે એ શું કરતો હતો તો કે એ ખૂબ પૈસાલો બી નથી ને એટલે બહુ ગરીબ બી નથી મિડલ ક્લાસ છે તો એની માટે પૈસા મહત્વ છે પણ નહી એ શું છે કેકડા સાથ રોહિતભાઈ કેકડા સાથે મળીને એટલો બધો નુકસાન કરી રહ્યો છે કે આપણને કોઈ હિસાબ નથી તો એ હિસાબ માંગવા માટે કોઈ બેઠો નથી એમનું શું છે જે બાપજી કહેવામાં આવે છે આપણને એ શું કે કે એના એમના ખાતામાં એટલે મહિનાનું દસ હજાર આવે છે જે સરકાર નાખી રહ્યા જ છે પણ પણ હા એ લોકો પાસે એવું કઈ સ્કીમ છે પણ એવા છોકરા કરતા ના હોય છોકરા એજ સારું કેમકે એ એવું છોકરો શું કરે છે કે જે દસ હજાર રૂપ રૂપિયા જે બાપે એટલે મહેનત થી કમાવી ને એ એ ગલત વપરાશ કરે છે તો એની સમય એટલે પાછો એટલો સમય આપતો નથી કે એ એનો પૈસા વાપસ કરી શકે છે પણ એનો બાપ જે હું કેવું છું એ એનો બાપ એટલો મહેનત છે પણ એ આને રોહિતભાઈ કેગડા ને એવું છે કે શું એટલે જીવનમાં તે એ બધું હારી ગયા છે પછી એ એક ચુકવવા માટે બીજાથી પૈસા લઈને બીજાને ચુકવવા માટે ત્રીજાથી પૈસા લે આમ કરી આમ કરી કરીને એક એની એક ટીમ બની ગઈ છે આજની ટાઈમ પર એને એટલી મોટી ટીમ બની ગઈ છે કે લોકો પો એકબીજાની કંપની ના શર્ટ બી આપે છે એને કરવા માટે
ઓ હો હો હો
છે. ને હું વાત કરીશું કે એને રમવાનો બહુ શોખ છે. પણ એ રમી શકતો. નથી. એને આપણને ઓપોર્ચ્યુનિટી આપી નથી એ જો ક્યારેક બી સમય ન સહી વપરાશ કરશે. કેને સમય રીતે બરોબર રમશે ને તો આપણે એને ચોક્કસ ચાન્સ આપશું.
મારા હિસાબથી એટલે જે તમે કીધું તમારી વાત બહુ બધા લોકો એટલે તમે કીધું તમારે ત્યાં એમ બધું હોય તમારા દોસ્તારમાં એમ છ તમે એના માટે કીધું મારો બી એટલે મારો દોસ્ત તર જશે આજના ટાઈમ પર એ એન્જિનિયરિંગ કરતો હતો અને પછી એ ભાઈ તમે તમે જો ને તો એટલે હમડા બાઇસ તેવીસ વર્ષનો છે આજે શેમ્પુ ની ફે ફેક્ટરી તો નથી એટલે ગોડાઉન તો ખોયલો છે શેમ્પુ એટલે જે શેમ્પુ આવે આપણે બાલમાં લગાવાનું આજે એન્જિનિયરિંગ કરતો હડતો પછી જો ટાઈમ ને કેવી રીતે તમે ઉપયોગ કરો એ ભાઈ આખું દિવસ લગીને કેવી રીતે કરો કેવી રીતે પ્રોડ્ય કરીને એ ભાઈ આજે શેમ્પુ ને એટલે થોડો ગોળાને એટલે એ
જો ને કેમકે આ બહ આ બહ ખરાબ વાત છે કેમ કે ખબર ભાઈ મે હું. તમને બી ફ્રેન્ક કવું છું કે એવું છે ને આ શેમ્પુ કાઢવાથી. જીવનમાં કઈ નની થાય. આપણને જે વસ્તુ જોઈએ એ.
યા તો આવી ગયો.
વાત વાત કરવાની ખુબ જ મજા આવી આપણે આગળ મળશું ખુબ. આપડે આગળ મળશું ને ખુબ જ સારા વિશે વાત કરીશું.